હેલો
શું કરે?
કઈ નઈ બેસી રેલ. તું શું કરે? જમી લીધું તું?
હા ક્યારનું. તું એ?
હા ક્યાંરનું. આ સુવાની તૈયારી.
અચ્છા. શું ચાલે બીજું? કઈ નહી. શું કરે સન્ડે છે તો ફરવાનું પ્લાનિંગ કઈ?
ફરવા જવાનું છે હમણાં દમણ જવાનું છે. આવાની તું?
ના મેં મૂવી જોવા ચાલીશ.
ક્યારે?
હમણાં સાંજે સાડા છ વાગે.
હમ સાડા છ વાગાનો શો છે?
હા
બરાબર. કયું મુવી છે?
દમલ ફોર.
અચ્છા બરાબર. ફેમિલી જવાના?
હા ફેમિલી.
બરાબર. દમણ આવવાની હોય તો ચાલ.
ના ના ફરી આવ ફરી આવ તું.
હા તો તો મજા આવતે.
નેક્સ્ટ ટાઈમ જાશું આપડે બધા સા
પાકું પાકું.
શું કે પછી દ્વારકા નુ શું કાય થયું?
કાય એ તો ગોઠવીયુ તો નથી.
હમ્મ.
એ તો બધા પ્લાનિંગ કરે તો જઈએ.
શું કઈ મમ્મી લોકો ને પૂઇછું?
હા મમ્મી લોકોને બધા ને પૂછી લીધું.
અમ રેડી છે એ લોકો?
હા એ બધા રેડી જ છે.
ઓકે.
તારા ઘરે બધા રેડી?
હા મારી ઘરે રેડી છે લોકો, તમારી વાર જાય કે તમે શું કે.
હા હા કઈ નહી આ વીક ની તો પછી એના વીકમાં પણ આપડી એક્ઝામ એવું આવી જશે ને.
એક્ઝામ આપડી સપ્ટેમ્બર ના ફર્સ્ટ કા ત સેકન્ડ વીકમાં છે ઇન્ટરનલ.
હમ્મ, તો ચાલે હમણાં જઈ આવે તો.
હા.
આ વીક ની ને એના વીકમાં જુલાઈ ના એન્ડિંગમાં ચાલે.
હા જુલાઈ ને ઓગસ્ટ બે મહિના છે સપ્ટેમ્બર માં તો એક્ઝામ આવી જશે.
હા એ બી છે. કઈ નઈ જોઈએ ને એ તો આપડે જુલાઈ ના એન્ડિંગમાં જઈ આવીએ.
હા.
બધા રેડી જ છે ને પણ?
હા રેડી બધા.
ચાલે તો જઈ આવશું.
હા. પછી જોય કશે બીજે બી પ્લાન.
ગિરનાર એવું બી જ હોય પણ હમણાં ગિરનાર માં પ્રોબ્લેમ વાળું ચાલ્યા કરે છે.
કેમ શું છે?
હમ્મ, ત્યાં બધું એમ બંધ રાખેલું છે હમણાં થોડા દિવસ.
અચ્છા, હમણાં તો કેદારનાથ એવું બી બન હશે ને?
હા એ એ બંધ થઈ ગયો હવે.
એ પછી ક્યારે ખુલશે?
એ હવે એપ્રિલમાં પાછું.
અચ્છા હમણાં બંધ.
હમણાં બંધ થઈ ગયું એના.
મંદિર જઈને આવ્યા પછી આપડે સાપતા એ બાજુ કશે જઈએ ધૂ દેવું પડે તો. શંકર દૂધ ને બજું બધું
હા ગેરા ધોધ બહુ બરા ગણેશ ધોધ.
એ બાજુ જઈએ?
હા દ્વારકા વાળું પેલા પતાવીએ પછી એ સાઈડ જઈએ.
એટલે અત્યારે તો વરસાદ નથી વરસાદ માં ફરવાની મજા આવે.
હા. અને જો એવું હિલ સ્ટેશન વાર જવું હોય તો પછી માથેરાન બી બરાબર છે.
હા માથેરન રીતા ભી બવ છે ફરવાનું.
બે દિવસ રહેવાનું
હા.
પણ તે ગ્રુપ સાથે જવું પડે
હા એ બી છે
પણ હમણાં એમાં બી રિસ્ક વાળું છે કેમકે, વરસાદ જો વધાર આવ્યો અને મુંબઈ માં વધારે પાણી ભરાય જતાછામણાં
હા પછી આપણને આવવાની પ્રોબ્લેમ પડી જાય
તકલીફ થય ગઈ તો
ટ્રેન બી પછી બંધ થઈ જાય ને
હા એટલે જ ના કરતા હા સાપુતારા વાળું બરાબર છે હમણાં
હા વરસાદ પડે પછી હમણા પેલું ફેસ્ટિવલ ચાલતુ હોય ને સાપુતારામાં?
હા હમણાં વરસાદ બંધ છે એટલે હમણાં એવુંય
હમ ફેસ્ટિવલ ચાલતો હશે ત્યારે મજા આવે
હા એટલે ફેસ્ટિવલમાં વરસાદ પડશે હવે
હમ બધું પબ્લિક બી ત્યારે વધારે હોય વરસાદમાં હમણાં તો કોઈ નીકળવા નહીં કરે તાપ લાગે એટલે
ના પણ તો પણ બરા બહુ જાય છે હમણાં
હ તેનું હશે ને એવું વ્યુહ સારું છે તેનું
હા વ્યુ બહુ મસ્ત છે
જોયું મેં ગૂગલ પર
એવું ઇન્સ્ટામાં રીલ્સ ન બધું આવે ને
હા બહુ આવતું છે અત્યારે
હા બર માથેરાન‌ ને એવું બધું બૂર આવે
મોન્સૂન એટલે બધું એવા જ હ
હા સાપુતારા અને માથેરાન એવું બધું જ
મોન્સૂન માં પણ તેવી જગ્યા પર તો મજા આવે ફરવાની
હા એ તો છે કઈ નઈ એ તો આ વીક ને તો એના વીકમાં
નેક્સ્ટ વીકમાં હા સપ્ટેમ્બર પહેલા મતલબમાં ફરી આવશું એમ
હા હા એતો થઇ જશે સપ્ટેમ્બર પેલા
હા કારણ કે બહુ ટાઈમ છેજ ત આપણી પાસે
હમ સપ્ટેમ્બર માં બી ગણપતિ આવશે એટલે ક્શે નઈ નીકળાય
હા પછી તો નહી નીકળાય પછી તો બપ્પા ની સેવા કરો
હા એ જ ને દસ દિવસ
હમ કેવો આનંદ આવે કે દસ દિવસ તો કઈ આ દિવસ ક્યારે ને કઈ ખબર જ નહી પડે
એજને
ઘરમાં કેટલી રોનક રોનક લાગે ઘરમાં આવે તો
ને આ વખતે તો અગિયાર દિવસ
વધારે સારી
એક દિવસ વધારે એટલે બારમા દિવસે
હા
એટલે વધારે મજા
વિસર્જન નો ટાઈમ આવે ત્યારે થોડુંક દિલમાં એ જેવું થાય
હા ત્યારે ઇમોશનલ થાય
હમ એમ તો બહ ગમે જયારે આવે ત્યારે તો હું ઘરમાં રોનક ગઈ
એજ ને તમારે અહીં તો મસ્ત બધું સામેથી જ દેખાય
હા બધું અહિયાં તો એટલું પબ્લિક બહ મજા આવે
આખું ભયાઈ જટું હશે ને.
આખું જરીક આપણને ઊભી રેવાની જગ્યા ની મળે એટલું પબ્લિક આવે.
બરાબર સારુ હોય તાથી જ ભઢુ ડેખાઈ જાય તો
હ આગમન બી દેખાયને, વિસર્જન પણ અઈયાથી જ.
હમ, એજ સારું ને એટલે ટાથી નજીક જ છે ટારુ ઘર.
હ, એકદમ નજીક.
હા, અચ્છા બરાબર. ટાટ સારુ બધુ જ જોવા મળી જટુ હશે.
બધું જ પ, દસમાં બી આવસે તે બી.
એ પન ટ્યાથી જાય છે.
હ એ પણ એ રાતભ બાર વાગે વિસર્જન કરે ને. એ બી ઈયાથી દેખાય ને ટાર પાસેથી જ જાય ને.
હા બરાબર.
એટલે દેખાય.
બરાબર. તુ જાય છે વિસર્જન જોવા?
રાત્રે બાર વાગે કોઈક વાર જામ, કાણ કે પહિ બાર વાગે બીખ લાગે.
હમ. બો લેટ થઇ જાય એટલે પછી નઈ મજા આવે.
પછી ઘરથી બી મોકલે નઈ ને બો નાઈટમાં.
ત છે.
ને એમ બી ગલ્સ બો બાર ફરવાનું બી ની.
હા. અઈયાં નડી પાસે બોવ પબ્લિક આવે છે.
નાઈટમાં.
હ. વિસર્જન માં
અચ્છા, એટલે દશામાનો
હા-હા, દશામાંનું ને બાપ્પાનું બંનેનું.
બપ્પા માં તો બો હોય, દશામાં તો મે કોઈ દિવસ નઈ જોયું.
ના બું હોય ત્યારે પન. બઢા ના ઘર-ઘર ના આવે ને.
હા એટલે નાઈટમાં પબ્લિક હોય.
હ.
મજા આવે પણ હ.
હા એતો છે, પણ બાપ્પા આવે ત્યારે બઉ મજા પડે.
શું ચાલે બીજું?
બસ, ચાલયા કરે.
ફેમિલી માં બધા.
બધા મજા. ટમારા ઘરે?
બસ બધા મજા.
કાલ થી પાછી કોલેજ ચાલુ. હ.
સુ જયમી?
મેં ભિડા નું સાક અને રોટલી. ટું?
મે લાદભાત.
બરાબર, કાલથી પાછી કોલેજ ચાલુ
હ છારુ મજા આવે છે કોલેજમાં. બધા ગયા છે ને આજે તો.
પ્રમાણે હ
હ, આજે તો બધા ગયા છે ને ધરમપુર કોલેજ માંથી. હ આસથી કે કાલે છે ક આજે જ કદાચ તો ગયાસે એક વીક માટે.
હ આજ થી ની હશે કાલથી હશે.
ફ્રેન્ડ કેતી હુતી
અચ્છા તો બરાબર
એક વીક તો એ લોકો તા એમ. મેમ લોકો બી થોડાક તાજ છે.
હા તો એટલે લેક્ચર અડધા ચાલશે અને અડધા ની ચાલશે.
હા એવું જ હા
તો પણ નવું ટાઈમ ટેબલ એ લોકોએ મોકલાવ્યું છે.
હા તો સારું બધા નવા પ્રોફેસર આવ્યા છે હવે આપણામાં.
હા એજ
બધા અમુક પ્રોફેસર રિટાયર થઇ ગયા છે.
હા
બે મેમ ને સરને બધા બો બધા રીટાયળ સારું આપણને બી નવા પ્રોફેસર પાસે
એકને એકદ એ મજા બધા કંટાળી કાઢે
હા હમણાં જે નવા આવ્યા છે ને એ બહ ફ્રીલી છે.
ફ્રીલી હોય ને એજ સારું પડે
બધા કેમ એમ બધા યંગ આવને તો એ લોકો એમ સ્ટુડ
હા એ લોકો ફ્રીલી રહીને એમ એકદમ હેપ્પી હેપી બિવ કરે
સારા છે બધા આવે ને એ લોકો લોકો ભણા બે ટેકનોલોજી થી ભણાવે ને એ લોકો બી પ્રોજેક્ટર પણને એવી રીતે મજા આવે અમુક અમુક એમ આપડે જે ચેપ્ટર હોય તેના ટોપિક હોય ટોપિક ને લગતા કોઈ
વાઝ હા એમ ભણવા જોઈએ
મેમ બી એ લોકો બનાવે ને બતાવે આપણને પ્રોજેક્ટ પેલે મજા આવે
ન સમજ નહી પડે તો બાજુ સમજાવવું પડેને સમજાવે છે એ લોકો એટલે મજા આવે
હા બહુ મજા આવ્યા એમને બહ ફ્રી લઈ રતા છે નવા
હા તે જ સારું ને પણ
આપડા બી અમુક પ્રોફેસર જૂના છે એ બી બહુફડીલી છે અમુક જરી
હા અમુક લોકો એમ એ લોકોનું નેચર નથી સારું અમુક લોકોનું
ઠીક છે એ લોકો
પણ તે બધા રિટાયર થઈ ગયા છે આઈ થિંક
હા નીકળી ગયા બેટા
ઘણા મે એમ લોકો અને સર લોકો નીકળી ગયા છે.
એમનું પતે ગય હશે કોન્ટ્રાક્ટ પતી ગયો હશે ને પેલો પાંચ વર્ષમાં જેવો કોન્ટ્રાક્ટ આપેલો
પાંચ વર્ષ નો જ આવે
હા પાંચોરસના દસરસને એમ
બરાબર એટલે જેટલા લેવું હોય એ લોકો પર ડિપેન્ડ કરે
હા એ તો ડાયરેક્ટ થી એ લોકોને આવી જાય ત વીએનએસ જયુ માંથી જ આવી જાય ને
હા
એ લોકો ઇન્ટરવ્યુ આપે એટલે એ લોકોને આવી જાય એમ કોન્ટક આટલા વર્ષના એમ
બરાબર
અમુક સ લોકો પરમાનન્ટ છે.
હમ
એ લોકો તો નહી નીકળ એ લોકો રિટાયર થશે તો બી એ લોકો ન પગાર તો ચાલુ જ રહેશે